હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ મજામાં.
હો બસ શાંતિ છે.
હા સુું કરતા તા જમી લીધું.
હો જમીને બેઠા તા.
અચ્છા હા અમે પાજાામિનાવા બેઠા હતા કીધું ચલો વાત કરીએ કેમ કરો મજામાં કે કેમ.
હો બસ શાત. તો આ તો ઈડલી બનાવી તી સાંજે તો તરે ખાધી.
અચ્છા તો બપોર તમાં ચાલે એમ.
બપોરે હો ચાલે અમને. બધા હા ધંધે ગયા હતા બધા હા નોકરી હો હોય ને. ધંધે ગયા હતા પછી મા દીકરી અમે ઘરે હતા એકલે
અચ્છા બરો હા તો તો ચાલે એકદમ ના મે આપે એકલા હસું ને તો પછી આપે નહી બનાવીએ બધું જમવાનું જ એ જેન્ટસ લોકો ઘરે છે ને એટલે પ્રોપર તો બધું બનાવશુ.
હા આળસ પડે ને કોઈ ના હોય એટલે ઘરે આળસ થાય.
ત્યાં મારમ મને મુ હું એ પણ એમ જ કરું કોક સમય એમ થાય કે એકલીજ હઉ ને ઘરમાં તો વધા સવાર ની બપો મને એક ઠંડી રોટલી પડી હોય ને તો હું તો પછી વઘારી દઉં તે મને ચાલે. પછી દહી ને રોટી ખાઈ લઉ દવાય તો થાય. એજ એજ ચાલે બરોબર એ તમને સાઉથની આઈટમ બધી ગમે તમને.
હા મને ગમે ને ઈડલી ઢોસા ને મને બવ ભાવે.
અચ્છા હા સરસ અમે પણ કાલ મેદુવડા બનાયા હતા.
એવું એમ હા હા હા
અને ઢોસાનું જ ઓલું બેટા ખીરું હોય ઢોસાનું જ આપે નાખી ને અળદી દાળ ને ચોખા ને બધું એનું જ હોય આ.
હા તો ઘટું બનાવાનું એમને ઘટ રાખવાનું.
હા ઘાટું હા એટલે બપોરે પલા પલાડયુ તું ઉઠી ને ને પછી અ આને બે ત્રણ કલાક રાખવા પછી જયારે બનાવા નુ હોય ને ત્યારે પીસી નાખવાનું એ બે કલાક પેલા. પીસીને રાખી દેવાનું હા એમ. તો બ સરસ બને પતા હમ. હા સરસ લાગે મોટા મોટા બને એકદમ સરસ લાગે. અમે મને સાઉથ ની આઈટમ તો બઉ ગમે અમે હાથે જ બનાવી.
એવું હે.
ના એવું તો એ વડા ના બનાવીએ ઇડલી વડા જે વ સાથે વડા હો ને એ નહીં આ બીજા આ મેંદુ વડા અલગ જ આવે. એ આંધ્રા ની આઈટમ હા અલગ આવે હા. તે ઈ ચટણી બગું ખવાય ખાલી. ને સાંબાર પીઠ હા હા એવું હ. ને એટલા માટે એટલે તમે કે પેલું ત્યાં મળે હાઉ હા ઓલ
ક્યારે કઈએ તો ખવરાવજો તારી રે.
હઓ હઓ. ખરા છે એકદમ આ કડક બને આ ક્રિસ્પી બને અંદર થી પોહોંચ્યા ને બ એકદમ હા ક્રિસ્પી. એ હા ખાઈએ તો મસમ કર અવાજ આવે મને સરસ લાગે. જેના દાંત હોય ને મજબૂત એના માટે બહુ મજા આવે પછી જા એક બે દાંત પડી જવા ને તો પછી હા ચામાં, હા. એટલે અંદર પોહોંચા હોય, ને બારે એકદમ ક્રિસ્પી હોય. એટલે મજા આવે કડકડ અવાજ આવે એટલા માટે. સરસ લાગે. હા ભાવે ને હા. એમાં પપ પા નાખાય કે રાત બધા અડધા પડી ગયા ને, પછી એને રોટલી ને ચટણી ને બ તે હા સાંભાર હતી ને એ જોડે ખાધીને દાળ પડી હતી ને બપોરનું તે લોકો ખાદી.
તો હા અમને તો ગુજરાતી આઈટમ પણ ભાવે હ. ગુજરાતની એ પણ, હા ભાવે બ જલેબી ફફડા ને બધું હોય ને
હા, મજા આવે, હા એઈ તો છે જ ઢોકળા અને થેપલા અને બધું.
હા, એ ગુજરાત ની સરસ આઈટમ બધી મચાઈ જાય પીટ ભરીને ખવાય.
હઉ, એ સાચી વાત છે. તે સવાર ના જો ને બધું મલે ને હા, સવારના નાસ્તામાં પણ ને નાખો દિવસ એજ ચાલુ હોય. એટલે આપે કંટાળો ના આવે, મજા આવે ખાવાની.
હ, ઓ જલેબી તકો દિવસ મલે જીતો બાર માસ. ચાલુ જ જો હોય તો ત્રણેય ટાઈમ હા.
એ તો છે જ, ને ને પછા આવે હા બોલો.
તમને ભાવે જલેબી?
હા, ના ભાવે ને અમારે ઘરે બધા ને ભાવે જલેબી. હું ખાવં પણ થોડી ઓછી ખા પણ ભાવે એમ કે જલેબી મને ખમણ હા ના એકવારમાં દરાણી બનાવી તી, સરસ બની હતી. પણ એમ થયા કે તૈયાર મરે તે તો કોણ લે એમ કરીને થાય. માતા કુટવાળ હા જફાત હા એ છે. એકર બનાવી હતી, એટલે એને બેને એકદમ બોળો એકદમ એને પેલું કરવો પડે ખાશું ટાઈમ રાખવો પડે. તો મસ્ત બને, ખાટો બની જાય ને બોલો હમ્મ એના કર મ તૈયાર મળે લઈ આવો અમે રોજ રોજ આપે ખાઈએ ના કોક સમય ખાઈએ મહિના બે મહિના, ત્રણ મહિનામાં એકાધિક વાર હમ્મ એજ. હમ્મ ના તમે કોક સમય મન થાય ને જલેબી રાતે તું આ બનાવીયએ ને અમે તો મન થાય ને ગ જલેબી તોમાં ખાવાનું મન થાયું તો પછી જ બી અડધો કિલો લઈ આવીએ ઘણી થઈ જાય. બહુ સારી આવે ઓ ને ખાલી જલેબી ખાવી હોય તો આપ ને હં એ વધાર જોઈએ. પૌવા સાથે ખાવીને છો, હં એટલા માટે. પછી મરચા ભેગા તળી નાખીએ એટલે મજા આવે ખાવાની.
હ, સરસ છે
હાં, સરસ મજા આવે, તેના તો ફાફડા બી કેટલા સરસ મલે.
હા ફાફડા તો મસ્ત આવે મારે ત્યાં ઉત્તરાયણ ઉપર હોયને જલેબી ફાફડા ને એવું બધુ ઉત્તરાયણ પર અમારે.
અમારે તો એક જ છે, બાજુમાં બનાવેરા ફાફડા કોક વાર મન થા ને તો અમે લે લઈ આવીએ ફાફડા જલેબી ને અમાં ત્યાં સંભારો નથી આપતા. ત્યાં ખબર પ પપૈયા નો સંભારો હાં એ નથી, ખાલી મ હાં, આમાંથી ખાલી એને જ પેલા બસ કઢી બી ના હોય મારે તાં ખાલી પેલું ચ મરચાં તળીન નાંખી દે બસ હમ્મ, હવ મરચાં ન હવ એજ આપે. મરચા તમે જેટલા જોવે એટલા લેજા પણ એના ભેગી તેમે લીયા ય તા ને તો એના ભેગી કોરી ચટની આપી તી. કોરો પાવડર હતો ચટણી નો હાં કોરો પાવડર અતો. એ આપે ફાફ ફાફ ફાફડામાંથે આમ જે ફાફડા ખાઈએને એનામાંથે કેમ ચાટ પાવડર બરાબર ભાભરાવીય આપે હા એવી રીતે એટલો ટેસ્ટી હતો એનો એનથી જ એનો મજા આવતી તી ખાવા ટેસ્ટ મસ્ત હતો. પણ ચટણીને એ નથી મળતી ગુજરાત હં હા એજ ગુજરાતમાં તો બે ચટની મલેને
બજાર માં તો ના સાંભાર મલે ને પેલી કઢી વાળી મલે બસ એક જ હોય.
અચ્છા લીલી ચટની કે એ ના હોય ને.
ના એ લીલી ચટની નથી હોતી એ તો
અચ્છા તો અ ત્યાં કને અ મહારાષ્ટ્રમાં હે ને તો કઢી ના મલે એ બે ચટની મલે લાલ ચટની ને લીલી ચટની હોય હા ને સંભારો ત્રણ એજ કરું બધાને અલગ અલગ એરિયા
હા અલગ જ હોય ને તો અલગ ગામમાં અલગ અલગ હોય બધું હોય હોય હમ્મ બધું સારું જ લાગે બધાને ત્યાં
હાં જો અમારે અહીં છત્તીસગઢ માંય સરસ મધું જમવાનું નાસ્તોને બધું મલે મહારાષ્ટ્રમાં બી મલે આંધ્રામાં બી મલે. પણ આ બાજુ ઉડિશા બાજુ જઈએ ને આપે તો જમવાનું તો આપને ભાવે જ નઈ. મલે જ નઈ આ જગન્નાથપુરી ન બધું ઉડિશામાં આયવુ ને ના
હા.
જમવાનુ જ સારું ના મલે ને પાછું નોનવેજ વાળુ વધારે હોય ત્યાં કને વેજીિટેરિયન ઓછું હોય હા હોય તો આપને એન તો સ્વાદ જ ના ગમે ભાવે જ નહી આપને જમવાનું.
આપડે તો શું જમવા તો ગુજરાતનું જ સારું હો ગુજરાતીઓને જ સારું હોય જમવાનું તો. તાર પેટ ભરીને જમવાનું હોય ગમે ત્યાં- હા ગમે તે આઈટમો પણ સારી જોય ગુજરાતની તો.
એ વાત સાચી. અ ઓડિસાવાળ જે આ બાજુ આપણે તઈયા લગનમાં તો કે સ ના તે જમવાનું તો તમારે બાજુ અઈયા એન બઉ મજા આવે જમવાની મારી છોકરી આ બેબી પેલું કરે ને પાર્લરનું તો બે ત્રણ વાર ગઈ એ બાજુ ઓડિશા બાજુ તો એ કેએક મમ્મી ત્યાં તને- જમવાનું જ કે અમે ભૂખ્યા રહી જાય નથી ભાવતું જમવાનું. પછી શું કરે ઘરેથી બધું લઈ જાય ને બિસ્કીટ ને? ના એટલે સ્વાદ જ ની કાંય. પાણી જેવું બધું જમવાનું ભાવે જ ની. હ હા ના. એ કે જમવાનું જ ના ભાવે તો પછી ઘરેથી બધું લઇ જાય ને બિસ્કીટ ને જે ચીપ્સ, ચેવડો ને એ જ ખાય. એતે ઘરે આવીને પછી પાછી રિટર્ન હા પાછી ઘરે આવીને જ જમે. બે ત્રણ દિવસ હોય તો બે ત્રણ દિવસે ઈ ભુ ખી રે ભાવે જ ની કે જમાનુસ ક્યો માં. એવું અને બીજે બધેય બહુ સરસ મલે છે. હા એજ ને. ના ભાવે એ કે કે કોક સમય કે છોકરીને કે સગાઈ કરવી તો ના કરાય બિલકુલ કે. એ કે કે ભાવે જ નહી જમવાનું.
હા હા
. જમવાનું મજા આવે ને તો વાંધો ના આવે એમ થાય કે સરસ મલતું હોય ને બધે તો.
હા. તો હોટલમાં પછી એવું ફિક્કા જ હોયને બધા હોટલમાં ગમે તે જગ્યાએ જતાં હોય એ તો ફીક્કૂ જ હોય બધું તો પછી
હા હોટલમાંય એવું સરસ ના
હા બરોબર. ત્યાંનું કદાચ પાણી એવું હશે વાતાવરણ એવું હશે તો તો બધું
એ ખબર ની. અમારે વા દેરાણીના ભાઈ ન ભાભી ને એ લોકો ગયાતા ને જગન્નાથ પુરી તો એ લોકોને જમવાનું જ ના ભાવ્યું. રૂગી ભાતની આઈટમ ને કાઇ સ્વાદ જ નહી. હવ ભાત
ભાતથી તો શુ થાય? પેટ ભરાઈ બે
હવે ના જ ભરાયને. આપણે તો ઓમય ભાત જોઈએ. તેવી જ હવે બરોબર હવ આપડે તો સ્વીટ કાઈ હોય તો તો પછી થઈ ગ્યું પૂરું. સ્વીટ હોય તો પછી બીજું ખાવા ના કરીએ. મન તે જો શીરો કે લાડવા કૈંક હોય. હોવ સ્વીટ હોય એટલે શીરો કે લાડવા હોય તો પછી એમ થાર રોટલીયે ના ખઈએ. એનથી જ પેટ ભરી લો હાઓ. અમને તો ભાવે. તમને સ્વીટ ભાવે?
હા. મન ભાવે ન‌. બો ભાવે હુંત પેલા એજ ખઈ લઉં બીજું કશું ના જોઈએ પછી મને તો. ચાલે ના હોય તોય. હહહ હ
મને ઇ જે શીરો હોય તો તો દાળ ને શીરો એય મન તો ચાલે. સરસ લાગે. પછી દાળભાતે ના જોવે ને હા શાકે ના જોવે ને કશું ના જોવે ચાલે.
અમેંય એવું જ કરીએ હો. રજાના દિવસે અમે ક‌એક દાળભાત ને કે લો શીરો બનાવી કાઢો સુખડી બનાવી પણ રોટલી ના બનાવીએ એમને ચાલે.
હા ચાલે એજ.
પેટ ભરાઈ જાય એટલે રોટલી કોઈ ખાય જ નહિ એટલે તમારે એ દિવસ તો આખો દિવસ રોટલી બને જ નહીં અમારે રજાના દિવસે તો
ઈત કેવું મજા આવે ન‌ઈ? રોટલી ના બનાવાની હોય તો અમારે ત્યાં મોટી ફેમિલી થ અહાહહ
કોઈ ના બનાવીએ ને સાંજે પણ ના સાંજે પૌઆ કે હોય તો પણ ના બનાવીએ
હ ના એમ અમારે રોટલી જોઈએ. મારી છોકરીને જોવે, મને જોવે, ને મારા સસરાને, એમને ત્રણ ને રોટલી વગરના ચાલે પૌઆ હોય તો માથે એક રોટલી જોવે કે પછી ભાત બનાવી તો એકાદીક રોટલી જોવે ઉપર રોટલી વગર અમને ના ચાલે. અમે તો પછી મોટી ફેમિલી ને અમે તો રોટલી કરી કરીને થાકી જઈએ. એટલી બધી રોટલી બનાવાની થાય, હમ્મ એમાં જો રસ રોટલી હોય હા, રસ કેરી નો રસ ને હોય હ તો તો બહુ આપડે રોટલી ખાઈયે, બનાઇ બનાઇન થાકી જઈએ.
હા, રસ ભેગી તો રોટલી કેટલી જતી રે ને, રોટલી તો ખબર જ ના પડે, અને બીજી દાળભાત ઉપર જતી રે તો
હ, તમાર છોકરી, ના હ તમાર છોકરી
હમ્મ હમ્મ
સાચે, એમાં છોકરી બનાવે ને તો શું કર નાખે, ભગજ ખારી ભાતથી બનાવી દે વધારે એ રોટલી ઓછી કરવી પડે કે, હેંહ
હા એવું છ અમે પેલા એવું જ કરતા હો, અમે પેલા એવું જ કરતા. ર બપોરે દાળભાત વઘાર દઈએ, ખાલી ભાત કર દઈએ. એટલે રોટલી તો ઓછી બનાવી પડે ને
હ બરોબર, તે અમાર રાત તે બનાવવાની હોય ને રસરોટલી, બધા દુકાને જાય એટલે રસ હમારે બપોરે ના હોય, એમે રાતે બનાવે રસ. તો એટલે પછી ખારી ભાત બનાવી નાખે, તો રોટલી ઓછી બના
હા તો પેલા અમારે મોટી ફેમિલી હતી, હવે તો એને અમે ઓછો થઈ ગયા ચાર જણા, તો હવે તો અમે સાંજે જ બનાવીયએ, રસ રોટલી તો. પણ તમારે ચાલે, કે રસ રોટલી પણ ચાલે, બીજુ કશું ન હો તોય ચાલે.
બરોબર. ના એમા મા છોકરાને જોવે બધું, કાલે અથાણું કે ચટણી કે કઈ બી ખાલી રસ રોટલી કે ના મજા આવેતે, કાંક તો જોવે ને કે ખાવા ઉપરથી.
એટલે ડુંગળી કેવું કરી દઈએ ને કાપી દઈએ. હા કેરીન ચટણી બનાઈ દઈયે ક્યારે કો કો વખત કેરીની ચટણી બનાઈએ ને આપણે, સિંગદાણા નાખીને બનાવીયએ ને સારી લાગે.
અહીં તો છે જ. અને છોકરાઓને પછી જોઈએ, એટલે પછી કણ કે ચટણી બનાવી દકે, સંભારિયા બનાવી દઈએ કે, ચાલે. પતિ જાય હ.
હા.
પ શું, પછી બપોરે સૂઈ સુઈ જાઓ કે શું કરો, થોડી દેર આરામ કરો?
હા સુવા તો જોઈએ જ ને.
હા એ વાત સાચી, અમ તો થોડી કર સવાર હા, એજ થોડી કરમ